અમિત સમુદ્ર
હા
કેમ છો મિત્રો મજામાંને
હા મજામાં
વેકેશન કેવું ચાલી રહ્યું છે?
સારું ચાલુ રહ્યું છે.
તો આપણે એક ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે, તો તમારી પાસે સમય છે?
હા, છે. જણાવું?
હા તો હું તમને જણાવું છું કે, નામ છે મારી શાળા. તો હું તમને, જણાવું છું કે આપણે, બાળપણમાં આપણી શાળામાં અભ્યાસ કરતા હોઈએ છીએ. કે આપની શ શાળાનું નામ છે, કે માતુનિયા પ્રાથમિક શાળા અને તે કપરાડામાં આવેલી છે. જે કપરાડા થી પંદર કિલોમીટર દૂર છે. જે મારી શાળા છે. તે મારી શા ખુબ જ સરસ છે. એટલે કે અમારી શાળામાં સરકારી શિક્ષકો પણ છે, અને અમારા શ શાળામાં એક થી આઠ તક ધોરણ ના અભ્યાસ ચાલે છે. અને ગ બ-બસો અઢીસો વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે. અને અમારી શાળાનું મકાન ખુબજ મોટું છે. અને અમને અલગ-અલગ સુવિધા પણ પૂરી પાડે છે. અને શાળાના ઓરડાઓ પણ વધારે છે, મોટું મેદાન છે. લાયબ્રેરી પણ મોટું છે. અને કોમ્પ્યુટર લેબ છે. અને પીવાના પાણી ન પરત પણ છે. બાળકો માટે રમત રમતના ઘણા બધા સાધનો પણ છે. અને વૃક્ષાઓ પણ ઘણા બધા આવેલા છે. અને અમારી શ શાળામાં ભણવા માટે ઘણી અલગ-અલગ પ્રવૃત્તિઓ થાય છે. એટલે કે પ્રાર્થ તો જ પ્રાર્થના થાય છે. તેમાં યોગાસન થાય છે. તેમજ ભજન કીર્તન થાય છે. અને અલગ અલગ પ્રકારના એક્ટિવિટીઓ પણ થાય છે. અને અમારી શાળામાં ઘણા બધા બાળકો રમતમાં ભાગ લઈને વિજેતા થાય છે. જેઓ રાજ્ય કક્ષાએ ઉચ્ચ કક્ષાએ સિદ્ધિઓ પણ મેળવે છે, જે ખૂબ જ પ્રેરણાદાયક છે. અને અમારી શાળામાં દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવીસમી જાન્યુઆરી પણ ઉજવવામાં આવે છે. જે દિવસે રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવે છે. અને બાળકો ના નાટક કરે છે. નાચ-નાચવાનું રાખેલું હોય સ તે અને અભિન-અભિનય ગીતોનું પણ ગ-ગાન થાય છે. તો આ વાતને આગળ લઈ જતા તમે કેવી રીતે જોઈ રહ્યા છો?
હા, તમારી શાળા ઘણી જ સુંદર છે. આપણે મિ શાળામાં જોવા જઈએ તો શાળાને-શાળામાં આપડે પાણી નો પરબ ને રમવા લાયક બધી એક્ટિવિટી કરવામાં આવે છે. પછીથી યોગાસન લઈને પ્રાર્થના ક-કરાવામાં આવે છે. પછી વર્ગ ખંડલ, ઘણા બધા જુદા-જુદા છે. જેમાં, હવારનું અવર જવર થાય છે. જેથી, બધી કુદરતની નજારો જોવા મળી શકે છે, એ બધું છે. પછી, એમાં જોવા જઈએ તો, આપણે તમારી શાળા બાજુ-બાજુ રિક્ષાઓ છે. રિક્ષા જેથી કોઈ કોઈ હો છો-છોકરાઓ કે, બધા વિદ્યાર્થીઓ કે, વિદ્યાર્થીનીઓને ટ્રાન્સપોર્ટ એટલે કે, અવર જવરનું બધું તકલીફ હોઈ શકતી નથી. એકતે આઠ નું ધોરણ છે. એટલે આપણી પ્રાથમિક શાળા છે. તો પ્રાથમિક શાળામાં, આપનો પાયાનો ધોરણ એટલે એક એનાથી સ્ટાર્ટ કરીને જયારે, આઠ સુધી વધુ જ્ઞાન મળી રહે છે. યોગ્ય શિક્ષકો હોય તો, હું તો કહીશ કે શા શાળ આપણી શાળા છે, એ ખૂબ સરસ શાળા છે. તો તમે કશું હજુ જનાવ શકશો?
તમારી વાત સાચી છે. એટલે કે, અમારી શાળામાં તો, હવે હું ન અગિયાર, બાર ભણવામાં ગયો. ત્યારે ત્યાં, પણ ખૂબજ સારી એક્ટિવિટી થઈ રહી હતી. ત્યાં, પણ ખૂબ જ મોટા પ્રમાણના દાવો પણ આવેલા હ-હતા. અને રમતના મેડલો મેદાનો મોટા-મોટા હતા. તેમાં, અમારી સ્કૂલમાં અમારે સવારે દરરોજ દોડવા જવાનું હતું. અને દોડ રનિગ કરીને, એક્સરસાઇઝ કરીને પછી, ના નાય ને, નાસ્તો કરીને ભણવા માટે જવું પડતું હતું. અને અમને રિસેસમાં જમવાનો ટાઈમ પણ મળતો હતો. તેમાં અમે જમીને પછી અમારી કોઈ પણ મિત્રો સાથે બેસીને વાતચીત પણ કરતા હતા. અને અમારી સ્કૂલમાં અમને ખૂબ જ મજા આવી હતી. એમણે, અમારી શાળામાં ખૂબ જ સારું-સારું શીખવાનું મળ્યું, જેમ કે, સારા સંસ્કાર, કેવી રીતે વર્તન કરવું જોઈએ, એ રીતે પણ મળ્યું હતું. અને તેનો સારી રીતે ઉપયોગ કર્યો હતો. અને આપણે શાળા આપણે ઘણું બધું શીખએ છે. આપણે શાળામાં સારી રીતે બનીએ છીએ. આપણી શાળામાં કારકિર્દી પણ શાળામાં રહીને કારકિર્દી આપણા જીવનની બનાવીશ. કે શે એટલે કે, જો આપણે સારું ભણીએ તો આપણને સારી નોકરી મળે. સારું ભણવાથી આપને સારી નોકરી મળવાથી આપણની કારકિર્દી પણ બને છે, જેનાથી આપને મોટા પાયે સારું રહેશે. એટલે કે, આર્થિક લાભો મોટા પાયે થાય છે. તો આપણે શાળામાં જઈને ભણવું જરૂ-જરૂરી છે. સરકારશ્રી દ્વારા, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ઘણું બધું આપતું હોય છે, કે જેમ કે, પહેરવે શને જમવાનું, મધ્યાહન ભોજન જેવી, સુવિધા પણ હોય છે. તો અમે પણ મધ્યાહન ગણવેશ નો પણ પૂરેપૂરો લાભ લીધો હતો. ને ખુબજ મજા આવી હતી. એકથી આઠ ધોરણે, એકથી બાર ધોરણે આપ નો પાયો સમાવેશ છે, જે આપણે કેરિયરનું પાયો મજબૂત કરવાનો હોય છે. તો આગળ લઈ જતા તમે શું કહેવા માંગો?
હ, તમે કીધું એમ કે એકથી બાર ધોરણે આપણું કેરિયરનો પાયો સ્વરૂપ છે. જો આપણું એકથી બારનું ધોરણનું જો પાયો મજબૂત રહે, તો આપણને આગળ જતા આપણનો બધું સ્ટ્રક્ચર એટલે કે આપણું બધું મજબૂત થઈ શકે છે. જેમકે હવે, આપણે નાનપણથી જો પાયો મજબૂત ના કરીએ, તો આગળ જતા આપણે જો કોઈ, જોબ કે પછી એમાં આપણે તૈયારી કરીએ તો યોગ્ય જ્ઞાન ના હોય, એના લીધે ઓ આપણે આગળ એક્ઝામ કે એ બધું ક્લીઅર કરી શકતા નહી. જો આપણે પેલાથી જો જ્ઞાન રે, આપણો પાયો જો મજબૂત રહેતા આપણ-આપણને જે કોઈ હું એઝામ આવે એમાં આપણે એક્ઝામ આપવા મન લાગે છે. વાંચવામાં મન લાગે, એ બધું સોલ્ થાય એનાથી આપણે એટલે આપણે એકઝામ આપી શકીએ છીએ. તમારી શું કેવું મિત્ર?
હા, મિત્ર તમારી વાત ખૂબ જ સરસ છે. હું મારી સા હું મારા સ્નાતક કક્ષા નું અભ્યાસમાં જણાવું છું. કે, અમારે સ્નાતક કક્ષામાં હું ગયો ત્યાં, પણ ભણવાનું ખુબ જ સારું હતું. ત્યાં પણ મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ હતું. મોટા ગ વર્ગ ખન્ડ પણ હતું અને ઘણા બધા સારા સારા ઝાડવા પણ હતા અને ખુબ જ મજા આવતી. ક્લાસ માં રહીને ભનવું એ ખુબ જ સે. તો શાળાને કહેવામાં આવે સે કે, શાળાને મં દિરનો દર્જો આપવામાં આવેલ છે. જે મંદિરમાં સરસ્વતી પણ વસેલી સે. તે પ્રકારનું બધું સમજાવામાં આવસે તો, માર મારી શાળામાં જોવા જઈએ તો ખુબ જ સારું શિક્ષણ મને આપવામાં આવ્યું હતું. ખુબ જ સારા શિક્ષકો પણ હ તા જેથી બધાને સારું શિક્ષણ મળ્યું હતું. અને આપણે શાળામાં ભનતી વખતે સારું મહેનત કરીએ કરવું તો ખૂબ જ જરૂરી છે. જો આપણે શાળામાં ભનીએ અને આપણે મહેનત ના કરીએ તો આપણે નકામું ગણાય સે. અને આજના સમયમાં અંતરિયાળ વિસ્તારમાં પણ શાળા હોય સે. પણ ત્યાં ખૂબ જ અ શિક્ષકોની અછત હોય, અડ્ડાની અછત હોય તો ત્યાં અંગે સરકાર સી શ્રીએ ખૂબ જ ધ્યાન આપવું જોએ. જેથી આવનારા સમયમાં બધા જ વ્યક્તિઓ સારું અને સચોટ શિક્ષણ લઈ શકે. જેથી સમાજને ખુબ જ ફાયદો થાય છે. હાલના સમયમાં શાળાનું મહત્વ ખુબ જ વધ દુર એવ વધુ છે. તો આ વાતને આગ ગળ લઈ જતા તમે કેવી રી તે જોઈ રહ્યા સો?
આ તમે વાત કીધી એ શિક્ષણને લઈને થોડી ઘણી તકલીફ સે. એ સરકારે સુધારવા જોઈએ. હા, આપણને શાળામાં બધું એ જે પ્રોવાઈડ કરવા જે જે નથી મળી રહી તું વિદ્યાર્થી લ માટે જે વિદ્યાર્થી એનાથી અ હજુ કુ અ પો પોષિ પોષિત થઈ શકે. પોષિત થઈ શકે અન એ લોકોનું ફલ વિદ્યાર્થી લોકોનું ફલન થઈ શ કે એના માટે સરકારે એના પર ધ્યાન દોહવું જોઈએ, આના પરથી એ જોવા મળે કે જો એને વિદ્યાર્થીને જે સ વસ્તુ મ મળી રહી છે, એનાથી વિદ્યાર્થી પોતાનું ફલન કરી શકે અને પો તે એ જે નહી કરી શકતું એ ખુ કરી શકે એના એના માટે સરકારે આ ધ્યાન દોરવું જોઈએ. તમારે શું કેહવુ મિત્ર?
હા તમારી વાત સાચી સે. હું તમને જણાવ છુ કે મારી સારા ખૂબ જ સરસ ખૂબ-ખુબ જ છ્વચ્છ છાળા હતી. જેનાથી અમને છ્વચ્છ છાળાનો એવોર્ડ પણ મલ્યો હતો જે એસ એમ સી કમિટી સક્રિય થઈને અમારી શાળમાં વિઝિટ આવીને અમાર ને એવોર્ડ આપવામાં આવેલ હતું કે, આ શાળા સર્વશ્રેષ્ઠ શાળા સે અને અમારી શામાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો માં યુવક મહોત્સવમાં ભાગ લેવા દ માટે લઈ જતા હોય સે અને દર વખતે નંબર આવ સે અને તે લોકોને પ્રમાણપત્રો કે સ ઈનામો પન આપવામાં આવેલ છે અને ઘણા બધા મેડલો પણ સ્કૂલમાં લગાવામાં આવેલ સે, જે વિદ્યાર્થીઓ જીતીને આવતા હોય સે અને શાળામાં શીખાવામાં આવતું હતું કે, આપણે-આપણે કેરિયરમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એ અંગે પણ શિક્ષકો ખુબ જ સા વિદ્યાર્થીઓને સમજણ આપતા અને આપણે ભણવામાં ધ્યાન આપવું જોઈએ આપની કર્તવ્ય સે તેથી આપણે શિક્ષક કહે એ રીતે માનવું ખૂબ જ જરૂરી સે, તો હું મારી સા સમાન સે અને મારી શાળામાં હજુ વધુ વધારેમાં વધારે સારો વિકાસ થાય, સારું શિક્ષણ આપવામાં આવે એ એ અંગે આપણે પ્રયત્નો પણ કરવા જોઈએ. તો તમારો ખૂબ ખૂબ આભાર વાત કરવા બદલ.
વેલ ક